હલો હા જી બોલો.
આ પેલા નવા ટાસ્ક હતા ને પાંચ વાળા
હા.
એ છે.
હમ એવું છે આમ મારા તો થતા નથી. મારા તો થતા નથી પેલાં જૂના છે એ.
એક મિનિટ.
હલો. હલો.
હહી
હલો.
હલો.
હા.
આમાં શું છે કે જે પેલાના ટાસ્ક હતા એ એક્સપાયર થઈ ગયા એટલા માટે જે બીજા ટ્વેન્ટી કોલ્સ હતા એ એક્સપાયર થઈ ગયા હવે આ પાંચ કોલ છે ને એમાં થી મે કોલ કર્યું છે
તમારી વાત સાચી છે પણ એક કોલ કરતાં પહેલાં મને મેસેજ કર્યો હોય તો શું છે
ક્યાં છે હું તો ખાલી ટ્રાય કરતી હતી તમે ક્યાં છો
હું ઘરે જ છું પણ હું અત્યારે કામ છે મારે
અત્યારે શું
કામ છે મારે
હા હા કાઈ વાંધો નહી આ તો હું ખાલી ચેક કરતી હતી
બરાબર છે
ચાલો પછી વાત કરીએ
ઓકે ઓકે
ઓકે જય શ્રી કૃષ્ણા
જય શ્રી કૃષ્ણ